હવ હવ હલો
હા બોલ.
હલો હા અવાજ આવે છે.
ઓ છો આવે છે પણ
હલો હલો હવે આવ્યો.
હા.
હા બોલ શું કો છો.
હા.
કશું નહી હું તો એમ કેતો હતો કે આજે શું ખાધું એમ.
મેં તો આજે ની તે ખાધું
હા તો એમ કેતો હતો કે આપડે પ્રોટીન વાળી ડાઈટ લેવાની છે અતાર હ ને
હા.
ફરી પાંચ મિનટ મુસાફરી્યો હાલો.
હા.
હલો.
હલો આવે છે
અવાજ આવે છે.
હા.
હા બોલ. હલો તો હું એમ
અરે બોલને યાર નહી આવતો તને મારો અવાજ.
હા આવે છે આવે છે પણ ધીમે બોલને પણ.
મેં તને ચાર વાર પૂછ્યું ખાઈ લીધું.
હા આ તાર ઝઘડો કરવાનો ટાઈમ છે.
હ ખઈ લીધું મેં તો આજે રોટલીને દૂધ ખાધું રોટલીને દૂધ તે શું ખાધું?
મેં હજુ નહી ખા પણ અમારે છે ને ખીચડી ને છાસ ખાવા
ખીચડીને છાસ માં પણ કોઈ બહુ ખાસ પ્રોટીન ના હોય આ દૂધમાં હોય દૂધ તમે એક લીટર લઈએ
અરે ના તો ગરમી એટલી થાય છે. ગરમી એટલે થાય ને એટલે થોડીક ઠંડક આવે ને શરીરમાં.
હા છે એટલે તો કુછુ દૂધ વધારે લેવાનું મોસ્ત
દૂધ નથી થાતું પણ
હા તો છાશ લેવાની દૂધ એક એક ગ્લાસ પી લેવાનો એમ જોડે, એક ગ્લાસ જોડે દૂધ પી લેવાનું. એવું છે તો પછી જો તારે એવું કશું ભાવતું ના હોય ને તો બહાર થી જ ને કોઈ સારું ખાવાનું લઈ દેવાનું એમ પ્રોટીન વાળું કે જે તને સારું ખાવાનું મળે સારા ફાઈબર મળે એવું બધું મળે ને એ ખાવાનું
જુનિયનમાંલા છે બસ
બ તમે તમારી તમારી હા તો તું તારી ઓલમાં આવીશ જ નહી મંચુરિયન મંચુરિયન મંચુરિયન મંચુરિયન કે ખાવાની વસ્તુ છે એમાં કેટલી કેટલું આ ફેટ આવે છે ખબર છે તમને
તમારે નહી ખાવાનું અમે તો ખાઈશું
અમે તમે આવું ખાશો તો ફરી તમારે એમ હું કયલા રસો તમે એટલે
કસું વાંધો ન ના ના અમને કોસો વાંધો છેજ ની.
એના કરતા હું તમને કઉ છું કે તમે મારા જેમ થોડુંક સારું હઉ તો તમે છે ને ઉકેલાને હરો એમ હમજે તો મેં આજે મે આજે મેં આજે પ્રોટીન વાળું થોડુંક ખાધું તો ચણા ખાધા એ બધું ખાધું એવું તમારે થોડું થોડું ખાતું રહ્યું એમ
ના ભાઈ હું માણસ છું જાણે નાખ
એવું બધું ખાતું રેવાનું
તલે અને પછી અમે હું અને હું બહાર હતો ને જયારે એ મુસા આપડે આ દ્વારકા બાજુ ખબર છે તને ત્યારે હું આવું બધું ખાધ હતો એમ તો તો બોડી કંટ્રોલ રે બધું કંટ્રોલ રે એમ બઉ પાતળા નહી બ જાળાય નહી હારા મીડિયમ મીડિયમ બઉ બહ
બરાબર
હા મીડિયમ બઉુ બઉુ બઉુ પાતળાય નેને બહુ જાડા ને એટલે તમારે એક બે કિલો તમે વજન તું વજન વધારવું એટલે કમ્પ્લીટ થઇ જાય દ્વારકા મા દ્વારકામાં છાસ ને એ બધુ મસ્ત હોય છે દ્વારકામાં તો તમે જુઓ એટલે દ્વારકામાં એક ટલમાં ગયો તો કાંઠિયાવાડી એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ એમ અહી બી બહુ મજા આ આવી ગઈ હતી ખાવાની એ છાસ અનલિમિટેડ આપતા તમને
તેની મને
ત્યાં ન પે પણ છાસ ભાઈ પ બહાર આપડે ગયા હોય તોઈ બહાર ન આપડે તો આપડી ગુજરાતીઓની સ્ટાઈઇલ છે ખબર છે ને તને થઠેપલો લઇ જવાના
ના મારી મમ્મી ક્યારેય થેપલા નહી બને્ય
તમે નહી બનાવતા
મારી મમ્મી કસું લાયત નહી જય તને ખબર મારી મમ્મી શું કરે અમારે બહાર જવાનું હોય એટલે
હ.
દેવેન્દ્ર જાઓ ત પડી કા લેતા હોને આમ ના તો ખાવા જેવો સેવ છે ચકરી છે મમરા છે એવું બધું એવું બધું મંગાય એ થેપલા બેપલા બનાવવા ના હમજે ભાય
તો તમારા
એને બધું રેડીમેડ જોઈએ અમારે કઈ ખાવું નઈ ને એમ અમે એમ કયને મમ્મી મોમોસ બનાવીએ મંચુરિયન બનાય બહાર નહી મલતું બહારથી લાઈન થઈ ને વા
હ.
એટલી બધી મહેનત ની કરવાની ઘરે બનાવા
મેહનત શું તમારી દીદીઓ બના્યા તા એક મોમોસ બના્યાતા બહુ મસ્ત મોમોસ હતાને ચક્કાસ હા અ પે જેનીિલ છે ને એની બેહેન છે ને અ ન બી સીએમાય છે, ને એને
મારી દીદી ભી મસ્ત બને એક વાર મમ્મીથી લડી ઞગડીન
મસ્ત બનાયા હતામ આખું આમ સોફ સોફ હતો. સ્ટીમ મોમોસ કેવાય ને તમારામાં એ મોમોસ બન્યા તા પેલા ફ્રાઈડ વાળા નઈ બફેલા હોય ને એવા.
હે શું કે છે હા એ
તમને તો મોમોસ નઈ ભાવતાને
એક મિનિટ ખાવા પડ્યા કેમ કે એ મારી બેને બનાયા તા ને પછી એમને ના કહીએ તો દુઃખ થાય થોડુંક. કે ભાઈ નહી બરોબર એમ હમજ્યા તમે એટલે મારે એ કરવું પડે થોડું.
એટલે થોડુંક ખાવું બાઉ પડે એની જોડે એમ.
એકસેપ્ટ હા
તમારો અવાજ કપાય છે. તારો અવાજ કપાય છે. અવાજ કપાય છે તારો હા હવે
હ અ. અવાજ કપાય છે તારો.
હલો.
અરે એક મિનિટ ભાઈ
હા હા ભઈ.
હાલો.
હા બોલ હવે આયો આયો. હા આવ્યો આવજ આવ્યો
હમ.
બોલ બોલ.
શું કેતી તી.
બસ એજ તે કે અમે બાર બાર જઈે ને તો મોમોસ બોમોસ ને અવોઈડ કરીયે ને આવું બધું ખયે. મોજા આવે મજા અમે તો એક વાર શું કરયુ તું ખબર બાર ગયેલાને. ત્યાં તો ભાઈ બઉ ઝબરું કરેલું. તારે એક જણ. આમર મ પેલો શું કેવાય રૂમાલ લઈને હાલતો તો ને. રૂમાલ પેરીને આવતો તો ત ખેચ લીધેલો એક વાર. હોટલમાં ન હોટલમાં એટલે પછી તકલીફ પડી ગઈ હતી એને.
અરે તમાર લોકોને તો સારું અમને તકલીફ થઇ જાય.
તારે એટલે એ તો જોકે રૂમમાં હતા. એટલામાં વાંધો ને આવ્યો બાલ્કની માંથી ખેચી લીધો તો.
હ!
તારે. એટલે દ્વારકા બારકા જઈએ તો પછી આમ હું આમ બીજી બાજુ જતો તો ફરી. બેટ દ્વારકા ને એ બેટ દ્વારકામાં તેય એવું જ હતું. ત્યાની ત્યાં મોજા આવે એવું બેટ દ્વારકા બાજુય જતા તા અમે. પછી આમ બેટ દ્વારકા નું મંદિર આઇ જતુ. એ પેલો સુદર્શન પુલે હલો. હલો. હલો. હલો સમભડાતુ નહીં કસુ મને હલો. એનસી. સેજ બી કશું સંંભાળતું નહિ મને તારે. હલો. હલો. હલો. કઈ છું શું કરે છ? હલો. હલો. હલો અલા શું કરે છે આ? બોલ ખેલ જાય છે? હલો. હલો. કશું અવાજ નહી આવતો મને અત્યારે. હલો. હલો કઈ છું? હલો. હલો અલા અવાજ કેમ નઈ આવતો આનો. હલો હલો હલો. લા યાર આતો અવાજ કપાઈ ગયો હવે અત્યારે. હા! હલો. હલો. હલો. હલો. હલો.